કેમ છો
ઓફ
કેમ છો
હલો
હલો
હા કેમ છો બેન અવાજ આવે છે ને મારો
હા આવે તમને હ
હા હા બરાબર આવે છે તમે કેમ છો મજામાં છો ને
બસ બસ મજામાં
કેવ બસ બસ એકદમ શાંત થી ચાલે છે અત્યારે તો
હમ હમ હમ
અત્યારે તો કેવું છે શરીરના સ્વાસ્થ્ય માટે આપ વિચારીએ કે વેકેશન નો ટાઈમ હતો ચાલ થોડીક રમતો રમે થોડી ફિટનેસ યોગા બધું કરીએ ને તો આપ શરીર ન સ્વાસ્થ્ય જળવાઈ ર રૂટીન ના ટાઈમ માંથી થોડુંક ટાઈમ કાઢી ને સવાર સવારમાં કસરત કરીએ થોડુંક બાર હોો કિંગ કરવા જઈએ એવું બધું કરીએ
ના ના સ્વાસ્થ્ય તો સાચવું જ પડે ને સ્વાસ્થ્ય સાચવવા માટે આપડે કોઈ પણ રમતમાં જોડાવું પડે એવું જ છે નહીતર તો આપણું સ્વાસ્થ્ય હવે તો એવું છે ને ખાણી પીણી કે સ્વાસ્થ્ય સારું રહેવું જ નથી મને એવું યાદ છે કે અમે છે ને તો હોકીની ટુર્નામેન્ટ હતી ને ખેલ મહાકુંભ હતો તો ટુર્નામેન્ટની તારીખ આવી ગઈ તો પંદર વીસ દિવસ પહેલા જ હોકીની પ્રેક્ટિસ ચાલુ કરવા ગયા તો બહુ જ ટાઈમ પછી પ્રેક્ટિસ ચાલુ કરી તો હાફ ચડી ગયું દોડાય જ નહીં પછી થોડા દિવસ રેગ્યુલર પ્રેક્ટિસ ચાલુ કરીે ને એટલે પછી રેગ્યુલર આવી ગયું એટલે એવું છે કે અમે નાનપણથી છે ને હોકી રમતા હતા તો હોકીમાં કેવું કે હાથના કાંડા મજબૂત જોઈએ કારણ કે હોકીની સ્ટીક પણ વજનદાર હોય ને એનો બોલ પણ વજનદાર હોય એટલે અમારા સર શું કરતા કે રોજ હોકીની પ્રેક્ટિસ કરાવે રોજ હીટ એટલે સ્કીિલ કરાવે દોડાવે પ્રેક્ટિસ કરાવે સ્કીિલ શીખવાડે તો એનાથી અમારા હાથ છે ને મજબૂત થઈ ગયેલા એકદમ એટલે કોઈ જગ્યા મારા મારી કે એવું કરવાનું હોય ને તો પણ અમને સાધનની જરૂર ના પડે એટલા જ મજબૂત હાથ થઈ ગયલાા તો પ્રેક્ટિસ કરતા કરતા તાપમાન એ બધું થઈ ને તો અમે એટલા બધા સ્ટ્રોંગ થઈ ગયેલા ને તો મેરેજ પછી મને કોઈ એવું કોઈ જગ્યા એવું નહી લાગ્યું કે મને વાગી ગયુંને પડી ગઈ મને બહુ પેઇન થયું મને તકલીફ પડી તો આ રમત રમત ના લીધે મારા લાઈફમાં એટલો બધો બેનિફિટ થયયો છે ને તો આ હોકીની રમતને તો હું એટલું આભાર માનું છું ને કે મારા સ્વરે મને હોકી રમતા શીખવાડીને હું લાંબો ટાઈમ હોકી
હમ નઈ નઈ સાચી વાત છે સ્કૂલ ટાઈમથી જ અમે લોકો કો બી સ્કૂલ ટાઈમ માંથી જ કેમ્પમાં જોડાયેલા જતા અમે લોકો બેડમિન્ટન રમીએ પછી ટેબલ ટેનિસ માં જઈએ અને એના કરતા પેલા સ્કૂલ થી છૂટી ને પેલા તો ડોગસ સર અમને પ્રેક્ટિસ કરવા મોક મો મોકલીને મોકલીને પ્રેક્ટિસ કરતા પેલા કે ચલો બધા પેલા ગ્રાઉન્ડ છે તમારો એને બે ત્રણ રાઉન્ડ મારી દો તમે વોર્મઅપ કરી દો તો જે તમા બોડી રાઉસ થઈ જાય જે સવારથી વાય ના હોય તે થોડી બોડી વોર્મઅપ કરી દઈએ પછી સરસ એવી કસરત કરીએ પછી અમારે ગેમની પ્રેક કરીએ અને ઘરે જઈએ ને તો બી કોઈ થાક ન અહેસાસ નહી કોઈ કંટાળો નહીિ કે રમત થી માઇન્ડ એટલું અમારું ફ્રેશ રહે તો તું તમામારા ભણવામાં બી ઓછું વાંચી ને તો બી સારા એવા માર્ક્સ આવતા હતા બધા વિચાર કર તમે લોકો તો સ્પોર્ટ્સમાં રમવા જાાવ છો આટલા બધા દિવસ રજાઓ પાડો છો તો બી તમારા આટલા સારા માણસ કેવી રીતે આવશે પણ બિચારો જ એવી વસ્તુ છ કે આપ પ્રફુલ્લિત રહીશું આપણું શરીર સ્વસ્થ રહેશે તો આપણું માનસિક સ્વાસ્થ્ય પણ એટલું સરસ જળવાઈ રહેશે
હા સાચી વાત છે તમે કીધું ને કે આપડે રમીએ તો ભણવામાં પણ માઇન્ડ એકદમ ફ્રેશ રહે એજ બાબતે હું તમને એક ઉદાહરણ આપું કે મારી બેબી છે ને ટેન્થમાંથી તો આખો વર્ષ બહુ મહેનત નથી કરી કારણ કે વચ્ચે વચ્ચે ટુર્નામેન્ટને એવું બધું આવતું હતું ને કે બેડમિન્ટન ને ચેસ ને એ બધું રમવા જતી હતીું તો બધા મના ફ્રેન્ડ્સ લોકો મને એમ કે કે ભાઈ દસમું છે ને તું એને ક્યાં મોકલે છે તો ગાંડી થઈ ગઈ છે એમ તો મેં કીધું કે નહી નહી એનું કરી લેશે એમ ભલે દસમું છે તો મને કંઈ વાંધો નથી તો એ લોકો મારી વાતો પણ કરતા હતા પછી દિવાળી પછી અ એને એવું કીધું કે મમ્મી હવે દિવાળી પછી એકાદ જો ટુર્નામેન્ટ આવે તો રમી ને પછી હું નહીં રમીશ એમ પણ પછી ઘરે બી છે ને મોબાઈલમાં એ ચેસ ની પ્રેક્ટિસ ને એવું બધું કરતી ને સાયક્લિંગ કરવા જતી ને એવું બધું કરતી એમ ફિટનેસ નું એ સાચવી રાખતી અને કંટાળો આવે એટલે સાયકલિંગ કરવા જાય અથવા તો યોગા કરે અથવા તો ચેસ મોબાઈલમાં રમે થોડી વાર ફ્રેશ થ જાય પછી પાછી ભણવા બેસી જતી તો એ જે વાતચ છે ને બધું જ એને યાદ ર છું એની એના શું કેવાય કે શિક્ષણ ના લીધે વ્યાયામ ના લીધે ફિટનેસ ના લીધે એટલી સારી અસર થઈને તો એના પર્સન્ટેજ પણ આના લીધે વધી ગયા કે ભાઈ આપણે ફિટનેસ સારું રાખીએ કોઈ પણ ગેમ રમીએ અથવા તો ફ્રેશ થઈએ અથવા તો રમતો રમવા જઈએ તો પછી વાંચીએ ને તો માઈન્ડ જે થાકી ગયેલું હોય ને એને ચાર્જ એ ચાર્જિંગ મળી જાય છે ને એકદમ યાદ રહે છે
હમ નાના સાચી જ છે રમત ગમત અને જીવન માં શરીરને સ્વસ્થ રાખવા માટે આપડે કોઈ બી પ્રવૃતિ ન જોડાયેલા જ રહેવું જોઈએ મને તો આમ બી ઘરમાં ન ડાન્સ નો એટલો બધો શોખ છે એટલે હું તો ઘરે રૂટીનમાં બી ડાન્સની પ્રેક્ટિસ કરતી હો યોગાની પ્રેક્ટિસ કરતી હો. અને કોઈને જવું હોય તો આપડ શીખવાડતા બી હોઈએએ કોઈને લગ્ન પ્રસંગ માં કરવું હોય કોઈને સ્કૂલ ની કોમ્પિટિશન હોય કોલેજની કોમ્પિટિશન માં કરવું હોય તે રીતે શીખવાડતાલે આપણું બી કામ થાય આપડું બી શરીર સ્વસ્થ જળવાય ને એ પ્રમાણે એ લોકોને બી શીખ ખવા મળે.
હ ઘણા વ્યક્તિઓને હું જોઉં ને જો મારી ઉંમર કરતાં પણ નાની ઉંમર ના હોય ને તે લોકો બી છે ને કામ કરતા કરતા એટલા થાકી જાય ને તો મેં કીધું કે તમે તો મારા કરતા કેટલા નાના છો તો કેમ થાકી જાય છે એટલે એ લોકો તરત જ બોલે કે તમે તો સ્પોર્ટ્સમેન હતા ને એ તમારામાં તો બહુ તાકાત હોય અમારામાં એટલી તાકાત નથી તો અમે તો રસોઈ કરતા કે બીજું કોઈ કામ કરવાનું હોય તો અમે થાકી જઈએ એમ એટલે આપણી બોડી છે ને તો આપણે સ્પોર્ટ્સમેન હોય ને તો તરત જ દેખાય ફિટનેસ આપણી દેખાય કે હા આપણે ફિટ છે અથવા તો હેલ્ધી છે અથવા તો એકદમ તંદુરસ્ત છે કે જેનાથી આપણે જો બીમાર નથી પડતા ફ્રેશ રહીએ છીએ ગમે તેલો લોડ પડે તો પણ આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ ગમે તેવી ગરમી આપણે સ્વીકારી શકીએ છીએ ગમે તેવો દુખાવો આપણે સ્વીકારી શકીએ છએ સ્પોર્ટ્સમેન હોવાના કારણે એટલે આ બધું આપણામાં ઈન્ક્રીમેન્ટ થાય ને ડેવલોપિંગ થાય ને તે આપણે લાઈફ ટાઈમ ખૂબ જ અસર કરે છે આપણા મેરેજ લાાઈફ પછી આપણને
હમ એ ન સાચ અમારા જે સર હતાને સ્પોર્ટ્ ના તો અમે એમના જોઈને એટલું બધું શીખતા ને કેમ ઓલવેઝ એ વોકિંગ કરીને બહુ દૂર રહેતા ત્રણ ચાર કિલોમીટર દૂર બી ઓલવેઝ વોકિંગ થઈને આવતા ને અમારા કરતા બી એ ટાઈમ પર સૌથી પહેલા ગ્રાઉન્ડ ઉપર પહોંચી જતા પ્રેક્ટિસ પૂરી થયા પછા બી કોઈ દિવસ એ વ્હકલ નો ઉપયોગ ના કરે ચાલતા જ ઘરે જાય અને આજે બી હું જોઉં છું ને એટલા સ્વસ્થ આટલી ઉંમરેસ જેવું થઈ ગયું હશે સર તો બી એટલા વસ્તને એટલા ફ્રેશ ર છે ને એટલે જેલમાં તમે જેટલું હલન ચલન કરશો જેટલું તમારા શરીરને તમે કષ્ટ આપશો એટલું જ શરીર તમારું સ્વસ્થ રહેશે ને આગળ જીવનમાં કોઈ બીમારી બી તમને નહીં આવે એના લીધે.
હા એ તો ફર્ક પડી જાય છે કે લોકો જો હોય ને અત્યારે બહુ નાની ઉંમરે કેટલા લોકોને એટેક આવી જાય છે બીમાર પડી જાય છે, લકવો એક થઈ જાય છે પેરાલાિસિસ થઈ જાય છે તો આ બધા લોકો જો સ્પોર્ટ્સમાં હોય ને તો કોઈ પણ નળી કોઈ પણ જગ્યાએ બ્લોક નથી થતી મેદસ્વી પણણું નથી આવતું ડાયાબિટીસ નથી આવતું પીપી નથી આવતું પ્રેશર નથી આવતું આ બધું લાંબા ગાળા સુધી એ લોકો ટકી રહે છે ને ગમે ત્યાં ચાલવાનું હોય દોડવાનું હોય કોઈ જગ્યાએ જાયાત્રા કરવાની હોય તો જે સ્પોર્ટ્સમેન હોય ને ઈઝીલી કરી શકે છે અને કોઈ જાતની તકલીફ નથી પડતી બીજાના કમ્પેરમાં એટલે આપણે જો ફિટ રહીએ ફિટનેસ હોય ને રમત આપણા લાઈફમાં હોય તો એ રમત માટે આપણે જે ફિટનેસ કરી હોય ને તો એ ફિટનેસ રમતમાં પણ કામ લાગે છે ને લાઈફમાં પણ કામ લાગે છે.
નહ સાચી હોય છે સ્પોર્ટ્સ ના લીધે આપણને ખાવું પીવું એને બધાનું બી આપણને એટલું સારું એવું જ્ઞાન અમારા સર આપતા હતા કે તમારા લોકો સ્પોર્ટ્સમાં છેો તો આ વસ્તુ પર વધારે ધ્યાન આપવાનું જંક ફૂડ પર તેજ બી ધ્યાન નહી આપવાનું બહાર ના કોઈ બી પીણા પર એ બધું કઈ ખાવાનું નું પણ હેલ્ ફૂલું ખાવાનું ફળ ખાવ દૂધ પીવું ઘરનું બનાવેલું તાજું ખોરાક ખાવ બહાર ન તો આપણે એ બાર ને થોડું વખતતે કાઠું પડતું હતું પણ જેમ જેમ સમજણ પડતી ગઈ એમ એમ પછી બહારનું ખાવાનું એકદમ બંધ જ કરી દીધું જેથી શરીરમાં આપણને ખુદને આપણા ફેરફારો જોવા મળે છે કે આપ બીજા લોકો કરતાં આપણે વધારે એનર્જી બતાવી શકીએ છી.
હા સાચી વાત છે જો બહાર ન ખા પેલા બી આપડે બહાર ન ખાતા તો આપડા સર ટીચર આપને કેહતા કે તમે સ્પોર્ટ્સ મેન છો નહી તો બહાર નુ નહી ખાવાનું એવોઈડ કરવાનું બીકોોઝ કે એના અંદર એટલું બધું હોય. શરીર ખરાબ કરે અથવા તો આપણે પચાવવામાં ભારે પડી જાય તો બહાર નુ નહી ખાવા સ્વસ્થ હેલ્દી ખોરાક ખાવાનો અનાજ ખ ફણગાવેલું ખનું કઠોળ ખાવાનું બોળેલું ડ્રાયફ્રૂટ ખાવાનું ફ્રૂટસ ખાવાનું પણ જંક ફૂડ બિલકુલ નહી ખાવાનું એટલે મને તો યાદ નથી કે નાનપણમાં લગભગ અઢાર વીસ બાવીસ વર્ષ સુધી મેં કઈ પીઝા ને એવું બધું કઈ ચાખેલું કે ખાધેલું હોય અત્યારે હવે છોકરાઓ મોટા થયા એટલે એ લોકોના જોડે એ લોકોની બહુ ફરમાઈશ હોય એટલે આપડે ખાવું પડે બાકી હું તો એવોર્ડ જ કરું છું બ્રેડ પાઉ બટર, ચીઝ, માવનીઝ આ બધી વસ્તુઓ તો લગભગ હું હું પણ નથી ખાતી ને મારા છોકરાઓ બી ખાવાનું કે ને તો બહુ બહુ માઇનોર હું એ લોકો માટે લાવું છું બહુ ઓછું લાવું છું. બઉ જીત કરે ને તો બાકી તો પાઉભાજી બનાવનું તો પણ હું સાથે એ લોકોને પરોઠા જ આપું છું પાઉ આપતી જ નથી એટલે એ રીતે બી હું એ લોકોનું હેલ્થ સારું રાખી શકું છું કે ક્યારે કે હું સ્પોર્ટસ મેન છું ફિટ છું ને ફિટનેસમાં મારો થોડો ઇન્ટરેસ્ટ છે એટલે એ લોકોને પણ હું શીખવાડું છું.
સાચ આપડે જયારે રમત ગમતમાં જોડાયેલા હતા એ આપણે રેગ્યુલર કસરત થતી હતી વોકિંગ કરતું હતું રનિંગ કરી શકતા હતા એક્સરસાઇઝ કરી શકતા હતા પણ હવે થોડીક ઉંમર થઈ હોય આપ સંસારમાં આવી ગયા એટ કેટલીક વસ્તુ આપ શક્ય ના બનતી. તથા બી શું કરું સમય કાઢી ને થોડું ઘણ હું સાયકલિંગ કરવા જતી રહું છું સવારે વોકિંગ કરવા જતી રહું કા તો ઘરે જો ટાઈમ હોય બેબી સ્કૂલ જાય પછી મને અનુકૂળ લાગે તો હું જાતે જ ઘરે યોગા કરી લઉં છું એલે આપણું શરીર તો કેવી રીતે સાચ કેવી રીતે એ સ્વસ્થ રાખવું છે બધી જ આવી આપણા હાથમાં છે પણ આપણે જ જો આડસ કરીશું આપણે જો એ વસ્તુથી અજાણ થશું તો પછી આપણા છોકરાઓમાં પણ એ વસ્તુ નહીં આવે એટલે આપણે જ પેલા જાગૃત થવું પડશે આ બધી વસ્તુઓ માટે
હા એ એ વાત કીધી ને એ મને ધ્યાન છે કે બાળકો છે ને આપણે જે શીખવાડીએ ને તે નથી શીખતા આપણેે જે કરતા હોઈએ ને તે જોઈને આપણને કરે છે એટલે આપણે જે ખોટું કરશું નથી એ ખોટું શીખશે આપડણે ખોટું બોલશું તો એ લોકો પણ ખોટું બોલશે. સારું કરશું તો એ જોઈને આપડે દસ વાર સારું કરશું ને ત્યારે એક વાર સારું કરશે ખોટું એક જ વાર કરશું ને તો તરત જ એ લોકો કોપી કરી દેશે એટલે કોઈ અમુક વસ્તુ બાળકને અ શીખવાડ નથી પડતી પણ જોઈને જ કરે છે એટલે જો આપણેે જો એક્સરસાઇઝ કરશું રીડિંગ કરશું સાયક્લિંગ કરશું એ યોગા કરશું પ્રાણાયામ કરશું તો એ બધી જ વસ્તુ આપણને જોઈને એ લોકો આપણી સાથે કરતા પણ થશે અને આપડે નહી હોય તો એકલા પણ કરતા થશે. એટલે આ બધી વસ્તુ ફિટનેસ ને ફીટ રહેવા માટે તે કરવામાં આવે છે તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો આવજો.
આવજો.